હા, બસ મજામાં. શું કરો છો‌ તમે?
બસ હવે કામ બધા કામ કરીને બેઠે છે હમણાં. છોકરા લોકો હવે અમે હોમટાઉન આવ્યા છે તો હવે અમે પેન પેકિંગ કરી છીએ બધા લોકો. કે મારું મન નથી લાગતું, મને અમ પેકિંગ કરી લઉ. પછી અન્ટરટેનમેન્ટ માટે એમને છે ટીવી જોવું છે, એ લે લેપટોપ ઉપર પણ એમને મુંવી દેખવી છે, આ બધું કામ કરે છે ચાલે છેએમનું બધાનું.
હમ્મ, છોકરાઓનું તો એવું જ હોય રમત ગમતને કંઈક ને કંઈક જોઈએ જ છોકરાઓને. અમે પણ જો ઘરમાં હોય ને એટલે છોકરાઓને મજા આવે એટલા માટે કંઈક ને કંઈક ગેમ રમતા હોય, કાં તો કેરમ રમીએ નહી તો અંતાક્ષરી રમીએ બધા જા સાથે મળીને, ને ગીત વગાડી ને ડાન્સ કરીને એ મજા આવી જાય.
એ તો તમે સાચી વાત કહો છો, કાલે એમ જ થયુંતું કાલે બધા લો બધા છોકરા શું છે મારે ને મેં મારી ભાભી ના છો કરા, મારા છોકરા, મારી પેન ના છોકરા, બધા લોકો મ્યુઝિક ચાલુ કરીને બધા ડાન્સ કરતા તા એતુ બધુ ડાન્સ કર્યું લોકોને બે બે ગાના ઉપર બધા ડાન્સ કરતા હતા, પછી જો એનમેન્ટ થઈલુ હતું રાતે પ્લેટમાં દ હસી હસીને દર્દ થઈ ગયું તું પછી કે હવે પછી પાછું બધાને ભૂખ લાગી તી પછી શું કરે હવે કોફી બનાવીને બધાએ પીધી રાત્રે લેટ નાઈટ જાગતા કાલે.
પેલે તો એવું જ હતું અને આપડે પણ અત્યારે એવું જ કરીએ કંઈક ને કંઈક ગેમ રમીએ એટલે મજા આવી જાય.
હમ. હ એ તો છે. હવે જો એમને શું છે આજકાલ છોકરાઓને લ હ શું છે કે એમને રજા પડી ગઈ છે તો પછી એમને મન નથી લાગતા કોઈ એન્ટરટેનમેન્ટ જોઈએ છે પછી એને શું કરું મારા પોતે મારા મોબાઈલમાં એમને લુડો ડાઉનલોડ કરી દીધું છે પછી એમને ગત્તાને બોર્ડ ગેમ લઈ આઓ.. આપડા છે પછી એમને બોર્ડ ગેમ ચાલુ કરે છે એમાં એવા ગેમ રમે છે બધા લોકો આ બધા લોકો કાલે બી એમ જ હતું આજે બી એમ જ હતું સવાર સાંજ સુધી આ લુડો રમે છે સ્નેક એન્ડ લેડૅસ ખેલે છે.. બધા સાથે એમને બહુ મજા આવે છે એન્ટરટેનમેન્ટ થઈ જાય છે બે કલાક એનો થઈ નીકળી જાય છે એમાં..
એવું જ કરીએ કઈક નવું નવું કરતા હોઈએ જેમ કે નીચે જઈને પકડા પકડી રમીએને ખો ખો રમીએને સાયકલિંગ કરીએ એમ કરતા કરતા છો છોકરાઓને પણ મજા પડે.. અને આપણને પણ મજા આવી જાય.
હા તો સાચું કીધું તમને.. પછી છોકરાઓ શું છે આજે એમને બેટ બોલ મારા છોકરાને શું છે ક્રિકેટ નો વધારે શોખ છે તો આ ક્રિકેટ પણ રમે જ છે પછી એ શું છે.. ઘરમે બેટ લાવીને એટલો તોફાન કર્યું છે ને બધા લોકો એ એમને બોલ છે મારી મારીને બેટ બોલ રમે.. પછી છે ને ભાગી ન જાય કે તમે ધ્યાન છે પણ એમને તો એન્ટરટેનમેન્ટ લાગે છે મારે તો કેવી રીતે ટાઈમ પાસ કરવું છે મારે તો કરવું જ છે ને કરે છે બધા લોકો પછી મે ખુબ કોઈને વાગી ન જાય તમે ધ્યાન રાખજો તમે એમ કરજો પણ એમને કોઈ ફરક નથી પડવાના.. એમના માટે આ એન્ટરટેન છે કે એમ આધા એક કલાક એમનો નીકળી જાય છે પછી એમને સારું લાગે કે એમનો ટાઈમ પાાસ થઈ જાય પછી જો તમે એમને આ નથી કરવા દો પછી આ શું કરે પછી આ મોબાઈલ લઈને બેસી જાય એમને ખબર છે કે મોબાઈલ લે બધા છોકરાઓ એમની આંખો માટે.. સારું નહી એની હેલ્થ માટે સારું નહી તો આ સારી વસ્તુ છે કે કોઈ કોઈ ચીજસે ગેમસે બધી ચીજોસે અપના એન્ટરટેમેન્ટ કરી લે છે..
હા એ તો બરોબર છે છોકરાઓને કંઈક ને કઈક એન્ટરટેન માટે પણ આપડે ધ્યાન રાખવું પડતું હોય છે.. રમતમાં ને રમત માં ક્યારે વાગી જાય એ પણ ખબર નથી હોતી.
ઑનલાઇન.. ન ચાલે અને બીજું શું છે કે એમને શું છે કેરમ રમવામાં તો કે ફોર મેમ્બર કેરમ રમી શકીએ છે તમે આપણે પોતે બેઠી શકીએ છીએ એમને સાથે એમ ટાઈમ આપી શકીએ છએ પછી એમને અકેલો ફીલ ન થાય છોકરાઓ સાથે આપણે ભી રમીએ તો આપણો બી ટાઈમપસ થઈ જાય છે.. આપણે રજા હોય તો આપણે શું કરીએ એમને સાથે રમી લઈએ..
મારે પણ એવું જ કરતા હોય છે છોકરાઓ જો ઘરમાં ને ઘરમાં હોય એટલે એક ટીચર બનશેને બાકીના સ્ટુડન્ટ બનશે ને ભણશેને રમશેને એમ કરતા કરતા દિવસ કાઢશે
હા તો સાચી વાત કીધી તમે પછી હવે શું છે કે બોર્ડ આવે તો ઉનો ચાલુ થઈ ગયો છે બધા છોકરા ઉનો રમે છે.. છે બધે પતાઓમા પછી ઉનો આવી જાય પછી એમને ખબર પડે ઉનો ને શું કરવાનું હોય બોડ ગેમ ને બિઝનેસ છે હું એમને બિઝનેસ આપણે બિઝનેસ શું છે એમને થઈ જાય કે મારે આ પૈસા આપવાના છે મને આ પ્રોપર્ટી ખરીદવાની છે આ બધા છોકરાને બહુ ટેવ લાગી ગઈ છે એમને બિઝનેસ એટલું ગમે છે કે તમે જો નેશનલ બિઝનેસ અને એન્ટલ કેટલા બધા ગેમ નીકળી ગયા છે બધા માટે તો આ પોતે પોતાનું ગેમ રમે છે આ છોટા છોકરાઓ શું કરે બોર થઈ જાય પછી એમના માટે પ્લોગ પઝલ્સ અને પઝલ્સ અને ટીચિંગ એજ આ બધી ચીજ વસ્તુ છે તો આનાથી રમે છે બધા છોકરાઓ આના બોર્ડ ગેમ્ રમે છે પછી એમને આપણા પોતે પોતાની એજ કે અકોર્ડિંગ આ ગેમ રમી લે છે તો એમને ટાઈમપાસ થઈ જાય છે અને બોર ન થાય કઈક બહાર છો તો તમને ખબર છે કેટલી બધી ગરમી છે ટેમ્પરેચર કેટલું હાઈ છે પછી જો તમે બાર કેટલી તો બહાર જવાનું એમને તે સારું નથી પછી ઘરમે બોર્ડ ગેમ રમી લે પઝલ્સ ગેમ રમી લે અમે એમને ગાઈડન્સ આપી દીએ છે તમારે આ બ તું એવી રીતે રમવાનું છે. પછી એમના છોકરાઓ લોકો શું થાય આ બધું એમાં એંગેજ થઈ ગયા છે.
ના ના એ બરોબર છે આપડે બાળકોને શીખવાડવું પડે છે અત્યારે ગેમ પણ અત્યારે નવી નવી આવે એટલે બાળકોને આપણેે પણ શીખવાડવી પડે અને સાથે સાથે આપડે પણ રમીએ એટલે બાળકોને મજા આવી જાય. અને અત્યારે
છોકરાઓ તો કે કે તમે તમારું કામ જલ્દી પતાવીને બેસી જાાવ મારી સાથે તમે મને ટાઈમ નથી આપતા પછી એમ જ થઈ ગયો ચની લાઈફ એ બધા વુમન વર્કિંગ હોય ચા હોમર્ કામ કરે હોમ વર્ક ફ્રોમ હોમ કરે ઓફિસ માં કામ કરે એમના એના સાથે શું થાય કે બચ છોકરાઓ ને ટાઈમ હું આપે છોકરો બી સમજે કે મારા સાથે મમ્મા રમે મારી સાથે ખેલે પછી શું થાય કે એમને સાથે ટાઈમ સ્પ કરી એમને સારું લાગે એ પ્રમાણે હું એમ જ કરું છું કે ટાઈમ પ્રમાણે કમ્પ્લીટ કરી લઉ છું પછી આને બી મારો એક કલાક આપ આપવાનું જોઈએ જ છે પછી ને જોઈએ કે મારી મમ્મા મારી સાથે રમે મારી સાથે ખાય મા સાથે બેસે પછી આગર છોકરો અમને ન ક તો પછી આપણને ખબર ના પડે કે છોકરાઓની કેવી રીતે છોકરાઓ કેવી રીતે રહે છોકરાઓ કેવી રીતે રહે બોર થઈ જાય છે એને મન શું ફરક લાગે છે કે મારા મમ્મા પાપા મને ટાઈમ નથી આપ આ વસ્તુ માટે એમને બોર્ડ ગેમ છે બહ સારી વસ્તુ છે કે તમે કઈ બી કોઈ બી, ચીજ લઈને તમે એન્ટરટેનમેન્ટ કરી લેવ છો, તમે ટીવી માટે તમે ટીવીમે જો, તમે કઈ સોંગ વગાડી દો પોતે છોકરાઓ સાથે તમે ડાન્સ કરો, કેને એનર્જી તમે આ જાય છે, તમારી હેલ્થ સારી રહે તમે ડાન્સ ડેલી તમે એક બે ગાનો પર ડાન્સ કરો પછી તમારી શરીરની એનર્જી અને તમે ફિટ થઈ જાઓ છો. આજ બહુ સારી વસ્તુ છે.
હા હું પણ છોકરાઓને દરરોજ સાંજે નીચે લઇ જાઉં છું રમવા માટે ત્યાં ગાર્ડન છોકરાઓ માટે. માં રમતા હોય છે એને નાનું નાનું ઘર બનાવેને એવી રીતે માટી સાથે રમતા હોય છે, અને બીજા છોકરાઓ પણ ઘણા બધા હોય છે જે અલગ અલગ અલગ રીતે રમત રમતા હોય જેમ કે ફૂટબોલ છે, એ અલગ અલગ રમતા રમત રમતા હોય ક્રિકેટ રમતા હોય અમુક છોકરાઓ, જેમકે છોકરીઓ દોરડા કૂદતી હોય એવું બધું અલગ અલગ રીત ન છોકરાઓ રમતા હોય એટલે છોકરાઓને પણ મજા પડી જાય અલગ અલગ જોઈને.
છ આવે ત્રણે છોકરા. આવ છે, પછી જમે કરે, આમાં એમનો ટાઈમ કળે પરીક્ષા થો એન્ટરમે મોબાઈલ જોઈ થોડા ટીવી જોજે બી છે અનેના પછી ફાય ભજી નાસ્તો પાણી કરે. પછી છોકરાઓને જોઈએ કે હવે બહાર જવું છે એમને પછી તમે ઘરે મે છોકરો ન રાખી શકો. થઈ જાય પછી એમને લાગે કે મારે તો આખો દિવસ મારે પનવાનું, અને ખાવાનું. આ છોકરાઓની મેન્ટેલિટી એવી થઈ જાય છે, પણ એ એ સાચી વસ્તુ તમે એમને લઈને નીચે જાઓ છો. તમે ગાર્ડનમાં લઈ જાઓ છો. આ બહુ સારી વસ્તુ છે. હુ છોકરા ઓને બધ સાયક્લિંગ કરાવું છું. પણ તમે જો તમે સાયક્લિંગ સી અને ફિટનેસ સી અને તમે બાર જેવી ગેમ રમો તમે છોકરાધું ક્રિકેટ ખેલે છોક ની હાઈટ જો તમે એવી રીતે લંબી થાઈ છે બઢે જ છે છોકરા અગર ફિઝિકલ એક્ટિવિટી નો કરે તો એમની હેલ્થ ગ્રોથ નો થાય આ છોકરો આપણે હેલ્થ પરેશાન થઈ જાય છે એમને કઈ હેલ્થ નઈ જોઈએ તો આ બધી સારી વસ્તુ ક છે કે આપ છો અમને આ બધી વસ્તુ કરવાની છે.
હા બરોબર છે આપડે છો છોકરાઓને બધું અને એન્ટરટેનમેન્ટ માટે તો છોકરાઓને એક મોબાઈલ જ બસ પડી ર છે બસ એક મોબાઈલ આપી દો એટલે કલાકો બેસી રે શકે. કાઈ બીજું જોઈશે નહી.
હ તો મોબાઈલ તને ખબર છે કેત ના બધા મોબાઈલ જોઈએ અને મોં મોબાઈલ ને મોબાઈલ અર રહે એ તમને આપશે જ નહીં તમે કેટલા બી ક પછી એમને સારું લાગે છે મોબાઈલ એન્ટર અમે શું છે અમે છોકરાઓનું ધ્યાન ડાયવર્ટ કરવાની જરૂરત છે કે છોકરાઓને ધ્યાન મોબાઈલસે ડાયવર્ટ થ થાઈ એમને બોડ ગેમ આપી દેવાનું અને બીજું તમે જો પેલા અમે રમતા હતા નાના હતા ત્યારે અમે રમતા હતા હાઈડ એન્ડ સીખ રમતા હતાા આ બધી વસ્તુ શીખાવાની છે છોકરાને પછી તમે રમવું હોય એમની સાથે તમે તમે ડીપેન્ડ થઈ જાવ કે તમારે. કરવાની છે તમે આ ચીજ કરો હાઈડે એન સીક રમવાનું છે છોકરાને થી બધી મજા આવશે ને હાઇડ એન શીખમાં તમે એમની હેલ્પ કરો. કે ભાઈ આ તુમે ત્યાં અહીંયા છૂપી જાવ તમે ડૂગો ત આવશે ત મારા ફ્રેન્ડ આવવાના જ છે છોકરાઓ નેથી બધી મજા પડી જાય પછી એમને બઉુ સારું લાગે મોબાઈલ. કુછ દિવસ પછી ભૂલી જ જાય છે.
હા સાચી વાત છે. છોકરાઓને જેમ નવી-નવી ગેમ રમવાનું મન થાય, ને આપડે જોડે શીખવાડતા હોય ને એટલે એને મજા આવી જાય. છોકરાઓ તો અત્યારે ઘ, હા. ઘરમાંન ઘરમાં જાણે પિકનિક પર ગયા હોય એવી રીતે એક્ટિંગ કરીને પણ રમતા હોય છે, એટલી મજા આવે ને જોઈને આપણને પણ મજા આવી જાય. એક અહ હા. કંઈક વાસણ લઈને કંઈક બનાવતા હશે, ને ગાડી લઈને ચલાવતા હશે, ચલો અમે બહાર જઈએ છે ને, એવી રીતે પોતાની જ વાર્તા બનાવીને રમતા હોય છે એ લોકો.
પ હ હું એમ નથી કેત કે ઇન્ટરને . ઈન્ટરનેટ પર તમે કાંઈ-કાંઈ થી તમે સારી વસ્તુ કરી શકો છો, બધા છોકરાને નેટ ઉપર અહ પોતે ગણેશજી ની તસવીર નીકાળી લીધી, પછી શું છે ક્લે લઈ આવું તું, ક્લે થી દોષ ઈ-ઈ શું કરે છે કે આને ગણેશજીની મૂર દીધી, એ તો સારું કામ કર્યું, પછી એમને શ સ્ટેન્સીસ બનાઈ દીધું, બહુ સારી વસ્તુ તમે બનાવી શકો છો હવે આજકલ, તમે શું જો ક્લે હોય ક્લેથી તમે ઘણી બધી વસ્તુ બનાવો, પછી તમે એના પર કલર કરો, પેઇન્ટ કરો, હવે જો બ્રશ પેઈન્ટ આવે છે એમના, બ્રશ પેઈન્ટ સે તમે તું બધું કામ કરી શકો છો તો છોકરાને બધી ચીજ વસ્તુ મલે જ છે આજકાલ.
ના સાચી વાત છે આપણે બાળકોને મનોરંજન માટે બધી હેલ્પ પણ કરવી જોઈએ અને જેમ બને એમ ઇન્ટરનેટ કે મોબાઈલ થી દૂર રહીને આપણે જાતે. એક્ટિવિટી કરાવશો ને તો એને વધારે મજા પડશે.
ચાલો ઠીક છે કરું તમને પાછું કોલ કરું છુ ઠીક છે જય શ્રી કૃષ્ણ. દવાઈ